હાલ.
શું કરે છે? મજામાં.
હાલો
શું કરું છું? મજામાં.
હા, તુ?
બસ એકદમ મજામાં મેં કીધું આજે મારો એ વિચાર થયો કે તારી જોડે વાત કરું ડિજિટલ ચુકવણી થી આપણા જે દૈનિક જીવનમાં ફેરફાર આયા છે એના વિશે.
હા, ખુબ જ રસપ્રસ વિષય છે છેલ્લા ઘણા વર્ષોથી ડિજિટલ ચુકવણી આપણા જીવનનો મહત્વનો ભાગ બની ગયો છે. હેલો. હલો.